હલો.
હલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં.
સારું છે. આજે અમે શું છે આ ફ્રેન્ડ ટોપિક ઉપર આપણે વાત કરીએ છી એમના ઓકે, તમે કહો તમારી કોણ ફ્રેન્ડ છે? શું છે? તમે મને કહો.
હા, મારા તો છે. ફ્રેન્ડસ સાત જણા નું ગ્રુપ છે. બહું ફાઇન છે મતલબ હા, કશે બી જવાનું હોય તો એકબીજામાં મતલબ કોન્ટેક કરીને પછી બધા સાથે પ્લાન બલા વીએ છીએ. આમ તો એમ ફરવા જઈએ.
સાંજ
હમ્મ.
મારો ભી એમજ છે મારા શું છે કે મારા ગ્રુપ બહુ મોટું ગ્રુપ છે. મારી ફેન્ડ છે અને અમે પોતે બંને મળીને બ-બધું કામ કરીએ છીએ. મારે જેમ જવું હોય તો ફ્રેન્ડ સાથ જોઈન કરવાનું હોય. મારે કઈ બહાર કઈ કામ કમ માટે જવું હોય ત્યારે અમે ફ્રેન્ડ સાથે જઈએ પછી મને એક સપોર્ટ થઈ જાય છે પછી એ આ એકલા એકલા જાઓ ફરો તમને આ મજા નથી આવતી જાય તમારી ફ્રેન્ડ સાથે મજા આવડે જ છે ને પછી એ છે અમના આપણા ગ્રુપ પણ મારો ગ્રુપ ને પૂરે પ્લેન કર્યું છે કે બધાને ગોવા જવાનું જ છે. કોઈ કે બધાને હરિયાણા જવું છે. પછી અમારી સાથે પ્લાન કરીએે છે. તમારો શું છે કે હું કઈ હોમટાઉન આવી જ છું તો મારો પ્લાન સક્સેસ નથી થતું પછી એ મને ફોર્સ કરે છે કે ના હા મેં જાઈએ તો તારા સાથે જાશું નઈ તો નથી જાવાનું
હમ એ તો છે જ ફ્રેન્ડસ તો મતલબ સાથે ફરવા જઈએ તો જ મજા આવે. કસેબી એકલા એકલા ફરવા જવાનો તો ગમે બી નહી અવે તો. ફ્રેન્ડ્સ હોય તો એન્જોય થાય. છોકરાઓ પણ ફ્રેન્ડસ ના છોકરાઓ હોય આપણા છોકરાઓ બ બધા મળીને આમ બધી એક્ટિવિટી કરવી હોય તો મજા આવી જાય છોકરાઓને પણ મજા આવી જાય સાથે આપણને બી એન્જોય થાય.
આ તો છે ત આ તો સારું જરૂરી જ છે પણ તમે અમે શું છે કે અમે અમે આખી બાત અમે આપણે ફ્રેન્ડ સાથે શેર કરીએ છીએ તો પછી હું છે અપને મન મે બોજ હોના બોવ હલ ઉઠતી જાય છે પછી કે તે અત્યારે શું થયું છે તે અવે શાંત શાંત છે શું થવાનું શું છે તને કેમ કરે છે ના મારા મન ઉદાસ છે પછી આખી બાત મારી ફ્રેન્ડ સાથે શેર કરવાની છે. મારી ફ્રેન્ડ મને એક રાય આપી દેખ ત આમ કે કરું છે તમે આમ કરો તમે આ દિક્ક ફ્રેન્ડ સાથે પછી હું જોબ કરું ક્યારે બી હું ઘરે ન પહોંચી શકતી ટાઈમ સુધી પછી એને ફોન કરીને કહી દઉ કે મારા છોકરા ત્યાં આવી ગયો છે તમે મને સપોર્ટ આપો તમે ત્યાં બેઠાઈ લો પછી એ બધી રીતે સપોર્ટ થઈ જાય. તમને ફ્રેન્ડ તો બહું સારી વસ્તુ છે તમારા જીવનમાં.
હમ ફ્રેન્ડ્સ તો બહું બધા હોય એમાં કોઈ કોઈ અમુક ફ્રેન્ડ એવા હોય કે આપણા મતલબ દિલને ટચ હોય મતલબ આપણે એની બધી વાત કરી શકીએ. કે બસ મતલબ ઘરની ભી આપણે કોઈ સુખ દુઃખ ની વાત હોય તો પણ એને કરી શકીએ છે. નમ તો મન હલકું થઇ જાય એમ. એવા ફ્રેન્ડ્સ બી હોય
પ ક્યારે ક તમારા ફ્રેન્ડ એવો મેલી જોને તમારે મોડ આપો તો તમને સારું સારું કે પછી તમારે પાછળ મૂળ થી પછી કેતા એમ પુરાઈઓ ચાલુ કરી દે. પછી એવા ફ્રેન્ડ છે કે પછી તમે ઘણા બધા થાય છે એવા પણ તમારે પોઝિટિવ રહેવાનું છે. અમે તો પોઝિટિવ રહીએ જેમ કે ભાઈ કાઈ બી કોઈ બી કાઈ બી કેતા હોવ પણ આપણે શું છે. આપણે સારી રીતે એમનાથી બાત કરવાની. ફ્રેન્ડ મારે મારા લેવા માટે તો બધા ફેન્ડસ આ સેમ જ છે પછી એમના માટે જે બી થાય આ બધી ખબર એમને હોવી જ છે કેમ સારું છે કોણ કેમ છે. પછી શું અવે શું છે કે બરા બર એ સોચો અવે હવે પ્લાન કરીએ છીએ અમે અવે શોપિંગ માટે જાઈએ પછી હ શું એકલા શોપિંગ માટે જઈ પછી આ મઝા નથી આવતી. છોકરાઓને બે એમ બોરિંગ થાય છે. પછી તમે ફ્રેન્ડ સાથે જાવ પછી તમારો અડધો કલાક અને પછી તમને ત્રણ કલાક તમારો નીકલી જાય કા નીકલી જાય તમને ખબર બી નો પડે. તમે શોપિંગની સારી રીતે થઈ જાય પછી તમે ચોઈસ માટે બી તમે જો તમે પોતાના માટે કઈ વસ્તુ ખરીદો પછી તમને લાગે કે આ વસ્તુ સારી છે મારો પર કેવી લાગે છે આ ફ્રેન્ડ સાથે તો તમે આમાં ડિસિજન ફાસ્ટ લઈ શકો છો તમે ડિસઝન. માટે તમને કોઈને પૂછવું ન પડે. તમે ફટાફટ તમે ડિસિઝન આપ બોલી શકો છો કે મા ડ્રેસ સારી છે મારે આ લેવાની જ છે. તમારું કામ પતી જાય છે ટાઈમ સુધી.
ને બેસ્ટ ફ્રેન્ડ હોય તે તો આપણને મતલબ કોઈ બી આમ મુશ્કેલ સમયમાં બી આપણને સપોર્ટ કરે કોઈ બી આપણને મતલબ આમ ખોટી સલાહ ની આપે. ને ઘણી બડી એવી વાતો છે કે આપણા મતલબ મે આ ફ્રેન્ડ થી શેર કરી શકીએ જે મતલબ ઘરના લોકોથી બી શેર ની કરી શકીએ તે આપણા મતલબ બેસ્ટ ફ્રેન્ડ હોય તો તેનાથી શેર કરી શકીએ.
આ તો છે બ્યાસ પણ તમે બધી વાત રીતે સારી રીતે બાત કરી શકો છો. તમને જે પર્સનલ પ્રો બ્લમ હોય નોર્મલ પ્રોબ્લેમ હોય તમારી બેસ્ટ ફ્રેન્ડ છે તમારી બાતોને તમે સમજે તમને સમજાવી દેસે. પણ તમે એક બેસ્ટ ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ તો તમે જો એક જ હોય છે એક યા બે એના એનાથી વધારે તમારી બેસ્ટ ફ્રેન્ડ હોતી નથી એક ફ્રેન્ડ તમારે એવી રાખવાની છે કે તમારી બેસ્ટ ફ્રેન્ડ છે.
એતો છે. બીજું.
બીજું બસ આમ છોકરા ઓન જેમ જ છે અમારા છોકરો રમે છે બહાર પાર્કમાં બહુ રમવા જાય છે પછી મિતના બધા ફ્રેન્ડ છે પણ અમુક અમુક આને હાર થઈ જાય છે ક્યારનું કે આ ફ્રેન્ડ મને મૂકે છે. પણ એમની ઉંમર શું છે?
ના એમાં છોકરાઓ પણ મતલબ અમે મતલબ બીજા ગામમાં રેતા હતા ઈય આ ગામ અ બીજી જગ્યા શિફ્ટ થીયા તો બી મતલબ મારા બાળકો બી મતલબ એ જલ્દી ફ્રેન્ડસ બનાવી લે આમ બિલ્ડંગમાં બી તો ગ્રુપ થઈ જાય તો બાળકોને બી ગમે તો ફ્રેન્ડ સર્કલ હોવા જરૂરી છે આમ તો બાળકો પણ આમ એન્જોય કરી શક
પણ તમે જો બાલકો ના ફ્રેન્ડ થઈ જાય પછી આપના બી ફ્રેન્ થઈ જાય છે બા આપને મળીને જ કે આમ આ છોકરા નું નામ આ છે આની મમ્મી નું નામ આ છે આ તમ મલવા માંગે છે પછી આપણી ફ્રેન્ડપ બ થઈ જાય છે પછી એ બહ સારી વાત છે કે તમે કઈ રહો છો તમે કઈ બિલ્ડિંગમાં એકી બિલ્ડિંગમાં તમે રહો અને એક બિલ્ડિંગમાં લેવા માટે તમે કોઈ ફ્રેન્ડ જોઈએ તો પછી તમારા છોકરા માટે બી સારું રહેશે ને કે તમે બેઠી શકો તમે ત્યાં બાત કરી શકો તમે પછી તમે સારું થઈ જાય છે પછી આજે ચ ખિટી પાર્ટી ચલી ગઈ છે તમે ફ્રેન્ડ સર્કલ બનાવી લો પછી ટેન ટેન મેમ્બર તમારે કિટ્ટી પાર્ટીમાં થાય
બસ પછી આ ગ્રુપ જોઈન કરો આ ગ્રુપ જોઈન કરો આ બધા આપના ફ્રેન્ડ્સ બની જાય છે તો મજા આવે આમ ફ્રેન્ડ્સ સર્કલ થઈ જાય ને તો કોઈ મંડળનું સર્કલ થઈ જાય તો તે બી ફ્રેન્ડ સર્કલ થઈ જાય કોઈ મતલબ આમ કીટી પાર્ટી નું સર્કલ તો તે બી આમ ફ્રેન્ડસ થઈ જાય ફ્રેન્ડ્સ નું ગ્રુપ આમ બધા અલગ અલગ ગ્રુપ્સ હોય તો મજા આવી જાય એમ
મજા આવી જાય છે પછી તમને જો ખાવાનું કેટલી મજા આવે છે કે ત તમે શું તમે તમારે હાથ નું ઢોકલો સારું બને બીજાનું હાથું કોઈ બ બીજી ચીજ સારી બને છે તો એમને શું છે ટેસ્ટ બી ચેન્જ થઈ જાય પછી તમારા માઇન્ડનુંું સેટિસ્ફેક્શન અને માઇન્ડનુંું રિફ્રેશમેન્ટ થઈ જાય જાય છે કે તમારા માઇન્ડ રિફ્રેશ થઈ જાય તમને લગે કે યાર એવા મે પાટી જોઈન કરી હતી હા ત્યાં સારું લાગ્યું તો અમે આ એક્ટિવિટી કરી ત્યાં ત બોલા એમ રમ્યું હતું બધી ફ્રેન્ડો હતા તમને લાગે તમારી બચપનની લાઈફ તમે યાદ આવી જશે કે ભ હા અમે બધું કરતા હતા હવે મેમ પોતાના માટે ટાઈમ ચાલીએ છીએ બધા રીતે સરખી અમે ફ્રેન્ડને મળીએ છીએ બહુ સારી વાત છે તમે પોતાને માટે ટાઈમ નીકળશો બહુ જરૂરી છે તમે આખો દીિવત ઘરમે લગાવો બધું કામ કરવું તમને પોતાના માટે ટાઈમ નથી નીકળતો પછી મંથ માં એક દિવસ નીકળે તો બહ સારી પા અચ્છા
હમ ને આ વખતે વેકેશનમાં સ્કૂલ ફ્રેન્ડસ મળી ગયા તો હજી મતલબ બધા પેલાની વાતો યાદ કરીને સ્કૂલની બીજી મજા આવી ગયેલી સાથે ફરવા ગયા સ્કૂલ ના ફ્રેન્ડસ આટલા લોંગ ટાઈમ પછી મળ્યા તો એમ સ્કૂલ ન ગ્રુપ એક અલગ હોય કે સ્કૂલની વાતો હા સ્કૂલની વાતો કરીએ પછી ઘણા ટાઈમ ં બાાદંબા ખાવા જઈએ તો અલગ જ એ ફિલિંગ તો હોય
મને મને બી સ્કૂલ ની એક વાત યાદ છે કે મારી ફ્રેન્ડ છે ને સાથે અમે સાથે અમે બેઠસા હતા મને શું છે મને કઈ હોમવર્ક નથી થયું મારી ફ્રેન્ડ નું હોમવર્ક નથી થયું ક્લાસ વર્ક પૂરો નથી થયો પછી શું છે એને ઘરે જઈને લઈ આવવા હતા કે ભાઈ આપણે કામ પૂર આખું કરવાનું જ છે કમ્પ્લીટ કરવાનું છે પછી જે તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય એ તમે હેલ્પ કરી શકી પછી બીજા તો તમને હેલ્પ કોઈ ન કરે એટલે બેસ્ટ ફ્રેન્ડ તો એક રાખવું જોઈએ છે તમે એક ફ્રેન્ડ તો એવો હોઈએ છે કે તમે જ્યાં તે તમે કઈ મુસીબત મેં હો ત્યા તમ કઈ જાઓ તમારી ફ્રેન્ડ તમારી સાથે રહે બહુ સારી બાત હોય.
હા, એજ તો કેવું બેસ્ટ ફ્રેન્ડ તો આપને એને બધી વાત શેર કરી શકીએ મતલબ કોઈ બી મતલબ પ્રોબ્લમ હોય તો આપડે એને કહી શકીએ એમ.
આ તો છે પછી શું જો તો હવે અમે હોમટાઉન આવ્યા છે પછી મારી બેસ્ટ ફ્રેન્ડ છે પછી આ નથી પછી એમને કીધું છે કે આફ્ટર ટુ ડેઝ હું ત તો તમાર તો મિલને આવવાની જ છું. ટુ દિવસ પછી હું તમસે મિલ્શુ પછી અહ બહુ સારી મને હું વેડ હું ઇન્તજાર કરું છું ક્યારે આવ એ ક્યારે બચપન કી યાદો તાજા થાય છે. પછી અમા છોકરા બી છોકરા સાથે રમે સી કાઈ તમારા મમ્મીને અમે એમ જાતા હતા અમે એમ કરતા હતા અમે ત્યાં રેસ્ટોરન્ટ જતા હતા પછી આ બધી એક્ટિવિટી કરતા હતા પછી એ બહુ લાગે પુરાની દિવસ યાદ થઈ જાય છે બધાને તો એવી રીતે કરવું જોઈએ છે તમે ક ક્યાર બી જોબ પછી બેસ્ટ ફ્રેન્ડ નું તમે ફો આજકાલ તો તમે જો ઇન્ટરનેટ ની સુવિધા છે તમે એમને વાત કરી શકો છો. તમે ક્યાં જવાની જરૂરત નથી તમે એમને કોલ કરી શકો છો તમે એક કોન્ટેકમાં રહી શકો છો આ તમારે લઈ બહુ સારી ચીઝ
હમ્મ. ના હવે ફેમિલી ટાઈમમાં બી આપડે મતલબ હર સ હર રવિવારે ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને મલીએ ફરીએ ખાવા જઈએ પીવા જઈએ મજા આવી જાય એમ ફ્રેન્ડ્સ મળીને એન્જોય કરીએ આપડી સાથે આપડા છોકરાઓ પણ મજા કરે.
આ તો મજાક કરે છે પછી એમને શું છે કે મમા મા ફ્રેન્ડ ફ્રેન્ડ બેસી ગયા છે પછી આ બંને એમને ફૂલ એન્જોય મલી જ જાય છે. આનું છોકરો હોય એ હોય મલીને બધુ તોફાન કરે, બધું ગેમ રમે પછી કરે પછી મામા પાછું ત્યાં જવાનું છે તમારા ફ્રેન્ડ પાસે નથી જવાનું ઉં બી મા હુંય એમની સાથે રમી લેશું તમે ચલો તો પછી આ છોકરો આજ ફોર્સ કરવા માંગે છે એમને બી ટાઈમ સ્પેન્ડ કરવા માટે એમની બેસ્ટ ફ્રેન્ડ સુુદી તો ન હોય કેમની એ હું બે એ જમના એટલી નથી જ્યાં જયારે એજ વર્ષે ત ત્યારે એમને લાગશે કે અ ફ્રેન્ડ મારો બેસ્ટ છે હ બેસ માતી
હમ ના અમારું તો મતલબ કેવું ગ્રુપ અ તુ કે મતલબ હર રવિવારે હવે અમારા જૈનમાં પેલું અ પજુ ને એવું બધું લાગે તો બાર જવાય ની ગ તો અમે છે ને બધાની ઘર હર રવિવાર આમ ગેટ ટુગે જ રાખતા મસ્ત મળીને બેસ છે ને વાતો કરતા એન્જોય કરતા રાતના બાર બાર વાગા સુધી ખુબ મજા આવ તે એમ બધા વાતો કર
આ તો બઉુ સારી વસ્તુ છે તમે વીકલી પ્લાન બનાવો છો તો આ તો બહુ સારી વસ તું છે. તમે ત્યાં જાઓ તમે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરો હા આ તો બહુ સારી ચીજ છે પછી તમારા માઇન્ડ એ ખૂબ પ્રયોગ રિસર્જ થઈ જાય ને કે તમને કોઈ ઇરિટેશન નું ર પણ તમે અમને કઈ સે ના મેળવો ઘરે ઘર મેં કામમાં લગા રહો છો જિમ્મેદારીઓ ઘણી બધી છે તમે કામ કરતા રહો પછી તમને ઇતના રિફ્રેશનો થાય તમે બી ઇરિટેટ થઇ જાઓ છો બધા સાથે.
હ ફેમિલી માં તો ટાઈમ જાય જ છે પણ એક રવિ હર રવિવારે બે કલાક ભી મળી રહીએ ને સાંજે તો પણ આમ માઈન્ડ ફ્રેશ થઈ જાય કે હા ચલ હવે
છું છે
થઈ જશે. તો ફ્રેન્ડસ મતલબ વીકલી એક વખત
હમ, સારું ચલો ઠીક છે પાછું કરીએ છે ને, જય શ્રી કૃષ્ણ.